હમ જય શ્રી કૃષ્ણ મજામાં કેમ છો બેન
બસ મજામાં મજામાં
મજામાં મારે તે દિવસે આવું મેં તમારી દીકરી જોડે બે ત્રણ દિવસ વાત કરી હવે મેં શનિવાર થી હાથ જ નથી લગાડવાનો કાર્યને
હા ના પછી બહુ લેટ થઇ જાય છે. છે ને મારે ઘડી પાછા મેસેજ આવે છે જલ્દી કાર્ય પૂર્ણ કરવું જલ્દી કાર્ય પૂર્ણ કરો.
ના ના સારું તો જલ્દી કરશું ને તો એક આપડે હા હવે આ એપનું નામ ના લેશું આમાં આમાં ના લેશું હા એટલે જો એક વાર ત પૂર્ણ થઈ જશે ને સારી રીતે તો આપણને પણ પાછું એમ મહેનત કરવાનું મન થશે પછી આપડે બીજી ભાષાનું પણ ચાલુ કરી દેસું.
હા હા હા હમ હ બીજું
બીજું તમે કયો
બસ બીજું બસ હો નાસ્તો તો ચા પાણી બધું પતી ગયું રસોઈ બી પતી ગઈ. તમે બોલો હવે હવ રસોઈભી બનાવી દીધી હવે જયારે આવે છોકરાઓ બે વાગે આવે તો પછી ગરમ ગરમ રોટી પલે ઉતારીએ બાકી તો શાકબાક બની ગયું રસોઈ થઈ ગઈ નાસ્તો તો ચા પાણી ઠંડુ ગરમ બધું હા છોકરાઓ શાળાએ ગયા હ એમના નાસ્તામાં પાછું સોજીના પૂડા બનાયા નાનો તો મારે એવું જ કે મમ્મી આ તું ઢોસા જેવું લાગે મને રોજ બનાવી આપ પછી એને સુજીના ઢોસા ઢોસા જ સમજીને ખોડાય કરી તો એક દિવસનો નાસ્તો પતી જાય ને એટલે પછી એમાં શીમલા મરચાં અને ટામેટાં અને ડુંગળીને બધું નાખી. ઉપરથી ચીઝ કે પનીર નાખીને એવી એ લોકોને એમ બનાવી દીધા.
ના પછી આમાં નાસ્તામાં આપી દેસો શાળામાં તો ચીઝ પનીર ચાલશે?
હા, હા, હા ના ઘરે હોય ને અરે ખાઈ જાય ને હા ઘરે. હા પનીર હજુ બી ચાલે ચીઝ તો પછી બહુ પીગળી જાયને પાછું. એટલે પછી દૂધી છીણીને નાખીએ તોભી સરસ ના કે ને દૂધી છીણી એ બાને ખાઈ લે છોકરાઓ બીજું શું.
હા ડબ્બામાં બંધ કરીને તો ના ફાવે ને. ત્યાં લઈ જાવ તો આ તો ગરમ ગરમ ખાય તો ફાવે ભલે ને એક એક ખાઈ જાય તોય ભારે મસ્ત
હા ઘરે હોય. એ લોકોને ઘરે આપું ને તો ઉપરથી ચીઝ તને છીણીને આપું નહી તો પછી દ ડબ્બામાં તો પછી એમ જ આપો દઉ ચાર પાંચ સોસ જોડે. સોસની સાથે હમ્મ હમ બીજું બધા બોલો મમ્મી પપ્પા મજામાં. રસોઈમાં મગ ને, રોટલી ને, સલાડ ને, થોડુંક પનીર વધ્યું છે સવારનું એ થોડાક પીસીસી કરીને કટકા કરીને પછી શીમલા મરચાં જોડે વગાારી નાખીશું. બાકી તો છાસ પાપડને સલાડને એવું તો હોય જ.
હમ સરસ સરસ સાંજે આપડે બુધવાર એટલે મગ.
હમ આજે બુધવારે એટલે મગ હ હ.
મજામા ત્યાં મમ્મી પપ્પા બધા મજા
બધા મજામાં તમારી બેન મજામાં ભાઈ ભાભી શું કરે?
હા એ ભાઈનો જવાનો જ ટાઈમ હતો એટલે પછી મને ના ફાવે એમ. એટલે મેં કીધું ભલે પોત પોતાના ફરજ ઉપર નીકળે એટલે હા પણ હમણાં તો મે ચાર પાંચ દિવસ તો અડ્યો જ નથી ફોન જ નથી અડ્યો શનિ રવિ મે જ હતા અને આ એપમાં પણ કઈ કર્યું જ નોતું. હવે કરી નાખું ને ફટાફટ હું એ બે દિવસ છું આજે ને કાલે ચાર ચાર પતાવી દઉં તો લગભગ મારું પતિ પણ જાય. કારણ કે મેં ને દીકરી એ પણ આપણેે કર્યા એમ તો બે ત્રણ.
તમારે કેટલા કોલ થયા?
એમ તો કેટલા દેખાય છે મારે. મારે તેર કે સત્તર દેખાય છે. પંદર માંથી તેર કે વીસના હા તેર તેર પંદર માંથી. ધારો કેમાં બે અસફળ હોય તો એ લગભગ થયા છે. પછી પેલા અમારા વિસ્તારના બેન ત્યાંથી મેસેજ કરતા હતા ફ્રી છો? પછી જો ઘરે પણ પણ મને ઓલું અ સમયનું ના થાય બરાબર તો પછી હું હું ખાલી સમયનો અભાવ હોય તો હું બિચારાવને એમ જ લખું કે હું બહાર છું. પાછી આખું ઓલું માહિતી લખું કે હું ઘરે છું કે મહેમાન છે. તો મેં કીધું માફ કરજો હું બહાર છું તો મને લાગે આ શું ક્રવારે અડ્યું પછી ચાર દિવસ થઈ ગયા તો મેં મારા દીકરાને હમણાં એમ જ કીધું બાબુ કાકી સાથે હું અ દસ મિનિટ એક ને દસ મિનિટ બીજું એમ પતાવી આવું એમ.
હમ્મ ના ના ના મોટ મમ્મીને નઈ આંખની તકલીફ થઈ ગઈ છે. હમણાં તો આંખમાં પાણી ભરાયલુ છે. દોઢ મહિનાની ટ્રીટમેન્ટ કીધી ને છ મહિના તો રિકવરી થતા લાગશે એવું કીધું હા. આંખ નથી આવી આંખની ના અંદર પાણી ભરાઈ ગયું છે આંખ
શું થીયું? અચાનક.
હા એવી રીત તો હવે ખબર નહી પછી એ લોકો પરમ દિવસે ગયા હતા ડોક્ટર પાસે. ટ્રીટમેન્ટ લીધી એમ સારવાર લીધી પણ હવે ડોક્ટરે એ જ એવું કીધું કે છે અને હવે દોઢ મહિના જેવું તો તમારે દવાઓને એવું નાખવું પડશે. પણ રિકવર થતા થતા છ મહિના થઈ જશે તો દવાઓ ગોળીઓ આપી છે ને ત્રણ દિવસ ત્રણ-ત્રણ ના એક એક આંખમાં ડાબીમાં.
તો દેખાવાનું ને એમ બધું બરાબર? કે અચાનક શું ફરિયાદ કેવી રીતે કે.
દેખા તુજ નહોતું એમ એક આંખમાં દેખાવાનું બહુ જ ખુબ જ ઝાંખું થઈ ગયું એમ. અચાનક જ.
અને મોતીયો એ નથી.
ના મોતયો નથી પાણી ભરાઈ ગયું છે એવું કીધું છે ડોક્ટરે.
ઓહો હો આ તો વળી અચાનક સા મને એ લોકો નો ફોન આવ્યો હશે. મને લાગે છે બુધ કે ગુરુવારે ચાલુ દિવસમાં. એટલે એમાં પછી વહુ માંથી કર્યો તો વહુ ના પ્પ પ્પા નું નામ દેખાય એટલે સમજ આવે કે આપડી. નાત ના છે પણ અમે કીધું કે હા તમે કોણ? કોનું કામ છે? તો મોટા પપ્પા કે તમારું એટલે મેં કટ કર નાખ્યો. તમારું એટલે મારું નામ લ્યો. કે મોટાબહેન નું નામ લ્યો કે ભાઈ ન તો હું ના ઉઠાવું ને હું શું કામ ઉઠાવું? તમારું એટલે શું? કોઈ આમ હા. ઓલો સમય વાળો ઓલો ટાઈમ પાસ વાળું કોઈ હોય તો. બીજો ફોન આયો તો મારા દીકરા એ કાપી નાખ્યો ત્રીજો ફોન આવ્યો. તો મેં કીધું કે દીકરા. એમ પૂછ તમારે કોનું કામ છે? જો બરાબર જવાબ ના હોય તો કાપી નાખો. તો પછી તો પપ્પા બોલવા માંડ્યા પ્પા પપ્પા પપ્પા તો મને એમ કે, કે ત્યાંના વિસ્તાર માંથી આ કયો નંબર આવ્યો! અને સેમ અવાજ ફીલ થતો હતો મોટા ભાઈનો ને, એમનો ને. મેં કીધું આપડા પપ્પા આ કયો ફોન છે એટલે મે હું જોય છુ સર અ આપણેે અટક અટકે જોઉં છું. કે છે ને આ છે અ આપણી નાતિની. છે પણ મારું કોઈ જાણીતું નહી એટલે હું તો કાપી નાખ્યો. તો સામે એ લોકો કે ગભરાઈ ગયા મે કીધુ ગભરાય તો એમ તો કોઈ નથી નહી પણ કઈક કામ ના હોય તો અજાયણા નો તો હું ફોન કાપી જ નાખું ને! અને વહુ નો મારે ઓલો વોટસએપમાં હતો.
હમ હમ હમ.
જયારે આપડે સગાઈ કરી ને ત્યારનો એવી રીતે જ હતો.
હા અચ્છા હમ હમ.
હો. એટલે પછી વાત થઈ તી ત્યારે ખબર નથી મતલબ હમણાં અઠવાડિયું થઈ ગયું આ વાત ની તમારે આંખ નું કયો છે ને. હ
હમ ના હમણાં ત્રણ દિવસ થયું ત્રણ દિવસ.
આજે બુધવાર છે ને ગયે મંગળ બુધવાર ફોન આવ્યો હતો ચાલુ દિવસમાં.
એટલે તકલીફ તો એમને ખાસા ટાઈમથી હતી પણ એમને એમ કે મોત્યો છે મોત્યો છે એવું. તો બતાવવા ગયા ને તો મોતીઓ ના નીકળ્યો આ તકલીફ નીકળી એમ.
તો આ તો નવું જ ને પણ.
હા નવું હમ.
અને ટીપા નાખવાના દોઢ મહિનો.
દોઢ મહિનો ત્રણ ટાઈમ ટીપા નાખવાના અને દવાઓ ગોરિયો આપી છે ખાવા માટે.
અને ચશ્મા વગેરેમાં-
ચશ્મા તો આમે એ તો પહેરે જ છે ને ચશ્મા તો પહેરે છે. હા હા હા-
હમ બીજું બસ મારા મોટા બેન છે જે ત્યાં હમણાં આયા હતાં- પેલા નગરથી તો મમ્મી કેતા- કે તું જઈ આવ મેં કીધું ના આવું નથી જતી તો એ સમજી જ ગયા કે હવે એને પાછો- મારે જવાની ટિકિટ વગેરેનું થઇ જશે- તો એ લોકોએ શનિવારે ફોન કર્યો કે કાલે- અમે આવી જશું બાર વાગ્યા સુધી તો અમે કીધું સારું- એણે મને કીધું બે વાર ફોન કરી કે તમે શનિ રવિ આવી જાવ મેં કીધું હા જોમ- તો એમને છે ને એક- એક વાર પડ્યા તો મણકો મણકામાં તકલીફ થઈ ગઈ દોઢ વરષ પેલા કેમ-
ઓહો-
એક એક વાર પડ્યા અને એમનો નિયમ- કે જીજાજી જાય એટલે મંદિરે જાય તરત જ- જીજાજી આમ જાય દુકાન માટે ને મંદિર પેલા દર્શન કરી આવે એમ-
હમ
હું આવ તો હુંય સાથે જઉં- પોણા નવ કે નવ જે એવી રીતે ટાઈમ તો એક ગલી- છે આપણી જેમ આપણે કેમ બધી ગલીઓ છે. આપણે કેમ દર્શન કરવા જાય બસ એટલું જ છે હા એટલું જ છે. તો એક વાર ઘરે થી નીકળા તો પડી ગયા તો અ મણકામાં તકલીફ- જો કે બઉ હેરાન થયા.
હ
આમને લાગે દોઢ વર બે વરસ પેલા- પછી પાછા પડી ગયા તો તો અહીયાં ગોઠણમાં પ્લેટ નાખી છે. એવું થયું પછી એના પછી હમણાં- આ મને લાગે છે કે આપણા લગ્ન પછી કે જાન્યુઆરી થી કેમ આપણાં લગ્ન પત્યા તો પાછાં પડી ગયા પાછાં પડી ગયાં- કે આમ લાગ્યું કે આમ લાગ્યું કે બચી ગયા ત્રણ વખત એવું થઈ ગયું ત્રણ થી ચાર વખત- પછી બધાં કેય ઘડી ઘડી પડી જાઓ છો તો જરાક દેખાડી આવ કે કંઈક બીજું તો નથી ને તો હ હલો- હલો હલો ચાલુ રાખજો હલો હલો